હાલો, જય શ્રી કૃષ્ણ. કઈ નથી કરવું, તમે શું કરો છો?
હા એન વતા છે એ જતાકા બતાકા ખાયલા છે.
હમ્મ, ખાઓ ચટાકા ફટાકા.
હમ્મ.
ક ખાવો દેખો કુરકુરા ના બહાર ચજની મિલાવટી ઘણી આવે છે.
સાચી વાત છે,
હમ્મ.
હમ્મ. હું કઈ કરું રે દીકરી રોરી છે એ કે પાપા એને દેહને ગયા છે પછી એ કોની ખારી છે.
હમ્મ, અછા એન લગાઈ થયો.
હા એની દીકરીને ફોન ચલાવવા છે
હમ્મ. ઈ સ્કૂલ ગઈ નથી એને ફોન ચાલ્યો છે.
હા નિસ્કૂલ તો બોની ગઈ પણ ફોન સાર્યો. એ.
હમ.
ઓ સુણ.
રાગ.
કેમ છો?
કઈ નથી, હો તો બસ સારું છે, ભોજન જે માનું લીધો.
છે, કઈ જીવને ભોજન માં એના
એ વાળની સબ્જી, એના ગવના, હોટલા.
હમ, હમ, હ.
દહીં ને.
સહી એ ખાના તો દેખલો ઘર જ ભાવે છે. હે બાલર કોને ભાવ એ દ એટલે ઓટલા મહિને જઓ, તો પૂરા મસાલા વાળા ખાવા જ મળે છે.
હા, કો કો દેખલો લો, મસાલો જદા હ
હમ, સાચી વાત છે. મારી ડિગ્રી ને પાપા થોડા દાણા પેલા બહાર રહેતા હતા, તો દેખલો વટે તો. રોટલા માઇને દેખ લો સાગ માને દેખ લો મતલબ અત્ર મસાલો વગેરા તો પરાઠા માય ને. ચાલ, તો ખા ખા બને દેખ લો, પેટ દુખવા લાગ્યો છે. કેસ મ પડ દુખ ન દેખલો સબ થઇ ગયા. કઈ કરો, મજબૂરીને કારણે ખાણું બી પડે છે, વે ભૂકા ભી કોણી રે છે કેમ.
એવી ભોજન તો આપને શોખ ખાવામાં ઘણી ટાઈમ તો સારું છે, બાકી તો. દેખલો લો, રોટિયા ભી દેખલો લો, આટો ભી. આંઠો બી પિયોરની આવે છે, આંઠું પિયોરની આવે છે, અને મેદો મિલાવટી હોય છે.
હોસ્ટલમાં આવીને રેતા હતા, એકલો રહી છે. હોસ્ટેલમાંય ને અત્ર બચ્ચા હ ખાો ભણતો એક વાતે તો બડિયા દસ્તો ભણવે છે
હા, બવાજ બી સારું છે.
હ પાંચી ં ડી ભુવા ભી ગઈ હતી જયપુર તો દેખ લો, વટે ભી ખાનારો રહીશ આવે છે. તો સ્વાદ બડાવવાનું બસ, મસાલા ડાલ્યા હતા, ભરપૂર. ત્યાં લ વાખ શ્વાસ બીગડ ગયો પાછા દેહ રોટે આમણો પડ્યો છે
હા, બહાર નું ભોજન તો ખાય છે, બસ એ જલ્દી સ્વાસ્થ્ય બિગડ જાવે છે.
હમ. હમ. હા, આપને તો ભાઈ આવે છે, ઘર કો બોલકોને મહિનો થઈ ગયો તો.
હા, એ વાત તો સાચી છે.
હમ, બાકી દેખલો, બહાર કામ કરવા વાળા ને, ભણવાવાળા તો દેખલો. પટલી મુશ્કેલ હોય છે, ભોજન ની દેખું. એ તો પછી રુંમ પરે. હા કે પછ ર એન ખુદ બળ એનઞમ ખાવણું પડે છે, બત દેખવું એમ બી ફોની મળે છે, હમણાંને.
ખુદ બનાવી ને, ખાવે તો ઘણી ટાઈમ તો, પઢાઈ કરે ને, ખાઈ કયારે પછી
હા. હા, સાચી વાત છે. પણ બાળકો ભી તો દેખ લે છે, બી તો કોની આવે છે, પેટ ખરાબ થઈ જ આવે ને. પટલી બીમારી હો સેધા થઈ જ આવે
હમ, સાચી વાત છે.
તો તમારે વિરો બહાર જ રેવે છે ને.
હા, વિરો બાર રહે છે, હોટલમાં જ કામ કરે છે.
હા, અચ્છા હોટલમાંય ને, ખાવા મળે, તો હોટેલ રોય ખાવતો હો ક છે.
હમ
હમ હવે ધૂનાને મસાલા રસ મલતો રેગા.
હા વડાનો મસાલો જ હમણાં થોડા દીન પેલા દેખલો સ્વાસ્થ્ય બિગડયો છે, પેટમે દર્દ કરે છે ન.
હમ સાચી વાત છે.
હમ
કાય કરો ઘણી તકલીફ થઈ રહી હે ખાનારી નામ બી બી.
સબ ચીજો મિલાવટી આવે છે.
હમ સાચી વાત છે. હરેક ચીજમાંય ના હિ દેખલો. ખાના મગે ભ દેખલો લો તો ફજલ બહતે પહેલા દેખ લો. ગોવે નહી હય પેલી દેખલો ખેતમાંઈ ને દેખલો ખાત કઈ કઈ રસાયનિક યુરિયા. નાખ દેવે.
સાચી વાત છે બાણ દ લોકો ઓરા ખાદ ની ડાલરા.
હા અને પછી દેખલો પસંદ ગોયા બાદ દેખલો ખાદ છિડકા વગેરે તાકી.
હા ખુબ સારી દવાઈ સ છિડકાવે. બાકી કીટ લાગ જાવે વાગે ભી.
અચ્છા પછી વા રવાયાને દેખ બોપલ એન સબ્જીયા માય ને દેખ. તો દવાએ અલગ છીડક રયા.
મા કે ઇન્જેક્શન અલગ લગાડ્યા અરે દેખલો કાઈ કરો બે.
સાચી વાત છે.
મને દવાયાનું કામ છે. કોઈ સ્થાન પાછળ લોગ બીમાર રેવે છે.
હમ અધિકતર દેખલો હો સોરી આ દવાખાના માં આઈ ન દેખ લો ઘણા બીમાર તો અતરા લોગ છે કે પુંછો મ લાઈને લાગે ને વાઘરી છે વાકી.
સાચી વાત છે એ બીતેમ તો લાઈના ખતમ ની કોની હોવે છે.
હા અત લોકો બીમાર રેવે છે.
કઈ કર સક આપે તો બસ ધ્યાન રાખશે કા હા. કઈ ભોજન ની ખાવાનું ને કઈ ની ખાવાનું.
ખાય ખાય ને દેખલો જીવી રા છે.
હમ જી નું ભી દ દવાઈસું.
તો એ લે તો દેખલો લો મણા માને થી તાકત કોની હોવે જે થોડું કે કામ દર કર લેવે તો. તો ફાગ જાવે.
હા ભગવાન જલ્દી યાદ આવે.
હમ
થકાન બી
કે પેલા ટાઈમ મેં તો દેખલો કામ હી કરતા હતા ન ખેતરો દે તાજા તાજા ચીજે ખાતા હતા.
હા
હહ સબ્જિયા સબ તાજા મળલતી ભલી મેર્ચી રોટી ખાતા તોય દેખ ખુબય તાજા હોતી.
અને તે સ્વાદ બી આવતો છે વાય અ દેખલો કાઈ કો ના તો સ્વાદ હૈ મિર્ચી મેં.
કાંદા ન સ્વાદ કોઈની છે બાકી પેલા જવા મહિને તો દ કાંદા મિરચી ન રોટી ખા લેવતા છે.
હા બડા ચાઉ ખાતા કાંદા ને રોટી.
સબ્જી ક જરૂરત કોની છે અને બધ એક લોકો સબ્જી લાવાવ્યા બ તો સ્વાદ કોની આવે છે.
હમ્મ. સાચી વાત છે. કઈ નથી આવડ તો બસ
સબ બડીયા.
હા સબ બડિયા છે મમ્મી પપ્પા રોટી જેમ જ છે.
હમ્મ ઘણી લેવર જીમ ગયા છે.
ભી ખેતા ગયા તો બારિશ આયા.
અચ્છા કે સુ બારીસ આયા હતા.
કા બસે.
ઓર સુના સબ ઠીક છે.
હમ સબ સારું છે.
હમ્મ.
હ તમે નઈરા.
મ આગ ન મારે થોડુંક ઘર કામ થાય જ લાઈન પછી આવા છે.
કેટલા દિન ઓર લાગેગા ઘરનું કામને.
હવે દ ના પત્રીસ થી મહિનો ભર તો માન ને ચાલલે છે. કે પછી નું કામ પાછી દેખલો કલર નું કામ. ચોલે ભી ક અને સાઘે સા. ઘણું એ કામ છે.
હમ ઠીક છે કરવા આવ તો કોઈ નઈ. એવું બાર બાર ની છે એ નિ આવે ઘરનું કામ છે.
એ સોધરા છે એક સાથેે સ થઈ જાય તો આ પાછો કઈ સામાન તો મિ કોની પડશે.
હમ્મ.
હર.
હા નથી તો દેખલો લો ઘર કો કામ ચાલ કારીગરનું ચાને બલા દ. ના ના પછે કપડા ધોવા બોવા એને ડિગ્રી ને સ્નાન કરવાનું ને એવું કામ કર્યું છે
ગરમ પાણી ન હલાજો.
હા ના ના હું એ સોસું પાણી થોડું ગરમ કર્યું છે. હ ના બસ ભને એને લ જોવ. વાં પ થોડી ચુસ્તી નિકલ જાય.
હમ હું તો ગરમ પાણી નાહલા જો મોસમ ખરાબ હે.
હા ના ના ગરમ શું જનેલું છે.
હમ્મ.
ઠીક છે કેટલો ટાઈમ થઇ ગયો. હલો.
હા અવાજ
કઈ નથી એવો તો મેં તમને પૂછ્યું કેટલો ટાઈમ થઇ ગયો.
એક હમ ઠીક છે.
ભાઈ મેં પૂછ્યું કેટલો ટાઈમ થઇ ગયો
અરે બાકી છે.
બાકી છે કે હા તો અહિયાં બોલો ના બાકી છે ઠીક છે.
કોઈ બાર આગ્યા છે બાકી આને દેખવા લાગી છે. કઈ બોલ રહ્યા ન તો.
હમ્મ વધિયા વધિયા.
હમ્મ ઠીક છે.
હમ્મ. સારું છે તો આનંદ મંગલ હા હા હ આવ છું તમે આવજો.
હા
હમ્મ. અ માતા પિતા ને મારું પ્રણામ કેજો છે.
હા જરૂર જરૂર.
હમ હમ
ઠીક છે.
ઠીક છે પછી બે મિનિટ બાદ બાત કરા છે.
હા.
હમ્મ.